કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ ફાઇન જો હવે આ વેકેશનની તૈયારી ચાલે છે, હવે વેકેશન તો પડી ગયું પણ હવે ક્યાં જવું, એ એક સવાલ છે કે આપડા ગુજરાતમાં તો બધા ઘણા સ્થળો આવેલા છે, બધા પણ જવું ક્યાં? કારણ કે બધે જ હમણાં તો, વેકેશન છે એટલે એટલી બધી ગડદી હશે કે ન પૂછો વાત, ને છોકરાઓ બૂમા બૂમ કરે છે કે મમ્મી કશે લઈ જાઓ, લઈ જાવ. વળી મારા સાસુને દ્વારકા જવું છે. પણ હવે દ્વારકામાં તો એવું છે ને કે આટલી બધી ભીડમાં આ લોકોને, કેવી રીતે લઈ જાય, એમ થોડોક વિષય છે કે ભાઈ, એ લોકોને ત્યાં, ધક્કમ ધક્કી માં પડી જાય કે આ હવે સિનિયર સિટીઝન છે, પણ એ લોકોની બે વરી સરસથી ઈચ્છા છે કે, ભાઈ, મારે લોકોને દ્વારકા ના દર્શન દ્વારકાધીશ ના દર્શન કરવા છે, વળી મારા સસરા એ અંબાજી જવું છે, હવે બે સ્થળ કરવા છે, તો મેં કીધું જોઈએ હવે કેવી રીતનું મેળ ખાય છે. શું કેવ તમે બી કશે જવાના હશે ને?
હા હા અમારે પણ એવું જ પ્લાન છે આ રજા પડી છે એટલે છોકરાઓ પણ એવું કંટાળી જાય છે, એટલે ફરવા જવા માટે વિચારે છે, ગરમી પણ છે એટલે થોડું વિચારી કે કઈ રીતે ક્યાં જવું એમ કરી, ટ્રેનમાં તો હમણાં પહેલેથી જ બુકિંગ કરાવવું પડે, કેમ કે હમણાં ટાઈમ પર તો કઈ બુકિંગ નહી થાય ને ગરદી એટલી બધી હોય કે ચડવા મૂકવાની પણ જગ્યા નહી મળે જલ્દી, અને આપણે ફરવા જઈએ ત્યાં પણ પહેલેથી બુકિંગ કરાવવું પડે, એટલે હવે જોઈએ આ આબુ અંબાજી કે એવું ફરી આવીએ, કેમકે બાય કાર જાય તો સારું પડે કેમકે આપડ ટ્રેનમાં તો હવે ટિકિટ પણ નહી મળે તત્કાલ માટે ટિકિટ શોધવી પડે, અને બીજું તો શું કે ટ્રેન એટલી ગરદી પણ વધારે હોય, એટલે ચડવા ચડવાની બી જગ્યા નહી મળે છોકરાઓ સાથે આપણને, એટલે આ બાયકાર વિચારીએ કે આ અહીયાં આપણેે અમદાવાદ છીએ અમદાવાદો કઈને એક દિવસ, પછી આઆબાછ એમ ફરી આવીએ. હ એટલે માતાજી ના દર્શન બી થઈ જાય, અને અંબાજીમાં પણ થોડું મજા આવે ઉપર રોફવે પર જઈને, રોફવે માં જઈને ઉપર બધું માઉન્ટ આબુ ને એમ ફરી આવીએ અને અમદાવાદમાં બી બ બધા ફરવા ાયક સ્થળ છે કાકરિયા છે, અને બીજા બધા ત્યાં અક્ષરધામ છે પછી આ બધા સાયન્સ સિટી છે એું બધું છોકરાઓને પણ આ,. સાયન્સ સિટીને એ બાજુ જઈએ એટલે છોકરાઓને પણ ત્યાં નવું નવું જોવા મળે આ રોબોટિક્સ છે પછી આ સ્પેસ યાન વાળું છે એટલે છોકરાઓને જ જોવાનું એ બધું ગમે, કે આ બધું ક્યાંથી આ બધું રોબોટસ ને આ બધા ત્યાં ઝૂ પણ છે એટલે, પછી કાકરિયામાં રીતના ટોય ટ્રેન છે અને આ ન હવે હમણાં ગરમી એટલે છોકરાઓ માટે આ બધું, જગ્યા જગ્યા નાના નાના પેલા ફાઉન્ટેન જેવા બનાવ્યા એટલે એ લોકોને બી એમ ઠંડાક કે લાગે, એટલે આવી રીતના ફરવા જવાનો પ્લાન તો છે હવે જોઈએ, ગરમીની વાત છે એટલે બધું વિચાર કરીને જવું પડે, એટલે આવી રીતના ફ કરવા લાયક સ્થળ છે ત્યાં જઈ આવીએ. એમ તો આપણા નજીક તો છે જ તીથનો દોરયો ને એ એ તો આપડે દરરોજ સેટરડે સન્ડે હોય, એટલે ત્યાં લોકો એટલું બધો પબ્લિક આવે છે કે વાત જ નહી પૂછું, અને ત્યાં પેલા ગીત ગાવા વાળા આવે એટલે લોકોને મજા પડી જાય, એટલે લોકો ઠેર ઠેર આ સુરત, અમદાવાદ પછી આ બાજુ, બોમ્બે બધા તથી બધા લોકો અહિયાં આપડા અહિયાં આવે છે, બીચ પર ફરવા મુૂકવા માટે, એટલે એ તો આપડે રોજએ જ છે પણ આવી રીતના વેકેશન વધારે છે એટલે આવી રીતના અમે લોકો આબુ અંબાજી જવાનો પ્લાન તો છે હવે જોઈએ શું કરીએ એમ. બોલો તમારે કેવું?
સાચી વાત છે, એમાં એવું નહ કે છોકરાઓ બુમા બૂમ કરતા હોય. પણ એ લોકો ને થોડીક પરિસ્થિતિ નો આપણે ખ્યાલ કરવો પડે, કે અત્યારે તો આ સ્કૂલ ચાલુ થઈ એટલે ખર્ચો બી થોડો કારણ કે સ્કૂલ ના ચોપડા ને કપડા થી લઈને બધો જ ખર્ચો લાગ્યો, વળી એમને ટ્યુશન ના બી આખા વર્ષના ખાસ્સા પૈસા થઈ ગયા છે, બસ વાળા એ બી બે હજાર રૂપિયા ફી વધાવી છે, એટલે તમે વિચાર કરો બસ વાળા એ તો વીસ હજાર રૂપિયા ફી ગયા વર્ષે અઢાર હજાર હતી, આ વર્ષે વીસ હજાર રૂપિયા ફી ખાલી બસની થઈ ગઈ છે, બધ બે છોકરાઓ હોય તો કેમનું પરવડે, તેમાં આ લોકોને તો યુનિફોર્મ બી દર વર્ષે એ લોકોને તો, જે મોટા થાય એટલે એ લોકોને તો યુનિફોર્મ તો ટૂંકા જ પડી જાય છે થોડા હમણાં એટલે એટલે, મારે દર વર્ષે યુનિફોર્મ લેવા પડે છે, યુનિફોર્મ ને શૂઝ ને સોક્સ ને આ બધા ચોપડા બી, એટલા મોંઘા મોૂઘા આવે છે તેમાં આ વર્ષે ત્રણ કઈક નવી બુક લેવડાવી છે, એની પાછી ખબર નહી શું કરશે લળ બી, પણ કઈ ઠેકા નથી બધી એક્ટિવિટી એક્ટિવિટી ને એક્ટિવિટી જ કરાવ્યા કરે છે, કઈ સરખું ભણાવે તો આપને કઈ ખબર પડે, હવે એનું આજકાલ ન ભણતર બી છે ને કઈ ખબર પડે એવું લાગતું નથી, વળી એ બધું બજેટ મારું થોડું ખરવાઈ ગયું છે છોકરાઓને તો જવું છે પ્રવાસે. હવે સ્કૂલ માંથી તો પેલા પ્રવાસ લઈ જતા હતા પણ, બે વર્સથી છે ને છોકરાઓને સ્કૂલ માંથી પ્રવાસ નહી લેજાય એ લોકોના, બે વર્સ પહેલા એક ઇન્સિડન્ટ થયેું એક છોકરાને કઈક થયેલું હતું એટલે, હવે પ્રિસપ કે, હવે પ્રવાસ નહી લઈ જાાવ એટલે છોકરાઓ જેવું વેકેશન પડે ને એટલે બુમા બૂમ કરે કે મમ્મી કશે લઈ જાવ, એટ નજીકમાં મારો વિચાર છે કે આ નર્મદામાં છે તે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે ભરૂચ પાસે. તો મેં કીધું એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ આવીએ, ને ત્યાં એની સામે પેલું પોઈચા છે તે પોઈચા જોઈ આવીએ, આ બાજુ અ બીજું બી એકાત્મિક મંદિર છે, એટલે તે બધા બે ચાર વસ્તુ તું નારેશ્વર ને એ બાજુ થોડુંક કરીને, મેં કોઈ બે દિવસની કઈક ટ્રીપ થાય તો જોઈ એને ડેડીને કીધું છે કે ભાઈ કઈક ગાડી, કરી આપો તો કઈ મેર પડે હવે અત્યારે તો ગાડી ના બી ભાવ ને કિલોમીટર પ્રમાણે બી બધાને ખબર છે, કે પડી ગયું છોકરાઓ ઘરમાં બેસે નહી, એટલે કિલોમીટર પ્રમાણે બી ગાડીના ભાવ પણ એટલા વધી ગયા છે, કે ન પૂછો વાત અઢાર રૂપય કિલોમીટર અમને તો કીધું, કે થશે એટલે આટલી ખાલી બે દિવસની ટ્રીપમાં બી. ઓછામાં ઓછા પચીસ એક હજાર રૂપિયા થશે, છોકરાઓ હોય એટલે આ આ જોઈએ ને પેલું જોઈ ને પેલું જોઈએ, વળિયાળ જે સિનિયર સિટીઝન છે એ લોકોને મારે દ્વારકા લઈ જવાનું છે, તો એ લોકોને બી એક એ લોકોને લઈ જવું ને પછી મારો વિચાર છે એ લોકોને બી એકદ દિવસ દ્વારકા તો લઈ જ જવું પડશે હવે દ્વારકા ના નજીક ત્યાંલ સુધી જઈ એટલે, પેલો માધવપુર નો બીચ છે, એટલે આ લોકો છોકરાઓ બુમાબૂમ કરે છે કે મમ્મી તો પછી માધવપુર નો બીચ બી ત્યાંથી નજીક જ પડે છે, તો માધવપુર બીચ લઈ જજો મ કે પછી દીવ બી નજીક છે થોડા થોડા અંતરે સમય જ છે સોમનાથ નજીક છે હવે સોમનાથ જાય એટલે દીવ તો રેવાનું છે એમ કે એટલે દીવ એટલે એમ કે એક અઠવાડિયા ની ટ્રીપ હવે જોઈએ છે કઈ બાજુ જઈએ આ બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ. કે પછી આ બાજુ જઈએ, એક સવાલ છે એટલે મેં કીધું જોવ હજુ તો બે ત્રણ દિવસ થયા છે વેકેશનને, તેમાં તમે ક તેમ ટ્રેન નું રિઝર્વેશન તો મળતું જ નથી, ને આપડે કઈ નક્કી બી નહ હોય કે બે મહિના પહેલા આપણે કઈક રિઝર્વેશન કરાવીએ, એટલે બધી મૂઝવણ ઉભી થઈ છે, શું કે તમે તમારું કેવી રીતનું છે ટ્રેનમાં જવાના કે પછી ગાડી કરીને
હા અમારે તો એવું જ છે અમારે તો ગાડી છે પોતાની એટલે હવે એ રીતે મા અમે ત્રણ ચાર જ જણ છે એટલે એ રીતે વિચાર છે કે આ નજીકમાં જઈ આવીએ હવે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ હમણાં તો વે વકેશન ચાલે પણ પહેલાથી બુકિંગ કરાવવું પડે કે આપડે એમાં આપડે ડોસા લોકો હોય એ લોકો જેટલું બધું ચલાય નહી એટલે એમાં પાછું એમાં એવું છે કે તરત જ એ લોકો પેલું હુ કેહેવાય કે અ ઓનલાઈન બુકિંગ કરાવે તો એમાં આપણે જે સિલેક્ટ કરીએ કે તરત જ આપણને ત રાહની જોવી પડે અને તરત અંદર લઈ લે તો એવી રીતના બુકિંગ કરાવે એટલે પૈસા વધારે લે અને ત્યાં તો જગ્યા જગ્યા પર જે હવે કોઈ ઝૂ જોવાનું તો ઝુ ના પૈસા અલગ પછી ઉપર આ સ્ટેચ્ય ઓફયુિટીમાં જોવા જવાનું તો તેના પૈસા અલગ એવી રીતના બધા અલગ અલગ પૈસા એટલે એમાં ને ત્યાં તો રેવાનો ખર્ચો પણ એટલો બધો અને હમણાં વેકેશન ચાલે એટલે રસ પણ વધારે એટલે કઈ જોવા બી નહી મળે પબ્લિક પણ વધારે એના પહેલાથી જ આ તત્કાલ બુકિંગ ઓનલાઈન બુકિંગ કરાવી જ દેવું પડે એનું બી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું અને ત્યાંથી જ નજીક આ પોઈચા બી છે એટલે અમને કીધું કો એ કે આ પોઈચામાં મંદિરમાં બહ ફાઇન રાતના આવી રીતના રહેવાનું પણ સારું છે ત્યાં ખાવા પીવાનું અને મંદિરમાં સાંજે જે આરતી થાય છે તે પણ જોવા જેવી છે એટલે અવે વિચારીએ છેએ કે આવી રીતના નજીકમાં જઈ આવીએ પોઈચા ને ત્યાં રહીએ એ ખાવા પીવાનું બી ત્યાં મળી જાય એટલે સારું પડે ત્યાં આપણને રેવાનું બી ગમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તો શું આખું ખાલી ને એટલે ખુલ્લું જગ્યા એટલે લોકોને આપણે રસ પણ વધારે એ ને બધું ચાલવાનું બી વધારે છે એટલે આ પ્રમાણે આપણે શું કેહેવાય અમારો પ્લાન છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ તો પછી રહેવાનું તો ત્યાં નહી પણ આપણે નજીક નામાં પોઈચા મંદિર માં જઈને પોયચામાં રહીએ તો ખાવાનો ને પીવાનો ને બીજું રેવાનો ખર્ચો થોડો સસ્તો થઈ જાય એટલે આવી રીતના અમારો પ્લાન છે કે આવી રીતના નજીક નામાં જઈ આવીએ તો શું મંદિર મંદિરના દર્શન પણ થઈ જાય
સાચી વાત છે મંદિરના દર્શન પણ થઈ જાય એજ વિચાર કરું છું કે નજીક માં જઈ આવીએ પણ આ લોકો માનતા નથી છોકરાઓ કે ના તો તું પછી દાદા દાદી ને લઈને દ્વારકા જવાની તો આપડે તે બાજુ માધવપુર જઈએ દીવ જઈએ ને સોમનાથ જઈએ આ એક રૂટ પકડીએ એમ કે પછી તમે કીધું તેમ અત્યારે ખર્ચો બી થોડોક લાંબો થઈ આ બધો સ્કૂલ ના બધા એમાં લા થોડોક થઈ ગયો છે. એટલે બજેટ બી મારું થોડુંક જોવું પડશે જોઈએ હવે કેમનું થાય છે. ચાલો તો મળીએે. આવજો.
આવજો